હ ઓકે માં
હા મજામાં મજામાં તમે કેમ છો?
હા બસ હું પણ મજામાં.
તબિયત ને એવું બધું બરાબર ને.
હા હા બરાબર તમારી તબિયત સારી છે ને.
હા હા સારી છે બોલો બોલો.
આ તો વિચાર આવ્યો કે આપણા આ આધુનિક અર્થતંત્રની કરોરજ્જુ એટલે બેંકિંગ વ્યવસ્થા
આજના જ હા. આજના સમયમાં બેંક માત્ર પૈસા જમા કરવાની કે ઉપાડવાની જગ્યા નથી થી પણ દરેક વ્યક્તિના આર્થિક જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. પગાર અ પગાર જમા કરાવવાથી લઈને ઓનલાઈન ખરીદી શિક્ષણ લો શિક્ષણ લોન ઘર લોન વિમા રોકાણ અને ડિજિટલ ડિજિટલ ચુકવણી સુધીના લગભગ બધા જ નાણાકીય કાર્યો બેકની બેન્કિંગ સેવાનો સેવાઓનો ઉપયોગથી થાય છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને આધુનિક જીવનમાં બેંકિંગ સેવા દરેક વ્યક્તિના જીવન નુ મહત્વ પૂર્ણ ભ ભાગ જ બની ગયુ છે. પેલા લોકો પોતાના પૈસા ઘરમાં રાખતા હતા પરંતુ આજે સુરત શિકા સુવિધા અને વિશ્વાસ માટે બેંકમાં જમા કરતા હોય છે પગાર છે શિષ્યવૃતિ છે પેન્શન છે લોન ઓનલાઈન પેમેન્ટ યુપીઆઈ એટીએમ નેટ બેંકિંગ જેવી અનેક સેવાઓના કારણે બેંકિંગ આપણા રોજિંદા જીવન સાથે એટલું બધું ઘનિષ્ઠ રીતે જોડાઈ ગયું છે ને
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી ભારતમાં બેન્કિંગ ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ વિકાસ કર્યો છે આજે શહેરોની સાથે સાથે છે ને ગામડાઓમાં પણ બેન્કિંગ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ છે અને સરકારની વિવિધ યોજનાઓ અને ડિજિટલ ટેકનોલોજીના કારણે સામાન્ય લોકો માટે છે ને બેન્કિંગ વધુ સરળ અને સુરક્ષિત બની ગયું છે કારણ કે શહેરના લોકોને ખબર હોય બધું બેંકિંગની સેવાઓ સેવાઓ વિશે એ લોકો જાણતા હોય પણ ગામના લોકોને હજુ એટલી બધી ખબર ના હોય પણ હવે તો ગામડાઓમાં પણ બેંકિંગ સેવાનો એટલો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે
હા એ તો સાચી વાત છે બેંકે એ એવી આમ નાણાકીય સંસ્થા છે ને કે જે લોકો પાસેથી ડિપોઝિટ સ્વીકારે છે જરૂરિયાતમંદ લોકોને લોન આપે છે અને અન્ય અનેક નાણાકીય સે સેવાઓ પૂરી પાડતી હોય છે સરળ શબ્દોમાં આપણે કહીએ તો જે સંસ્થા આપણા પૈસાની સુરક્ષા કરે અને જરૂર પડે ત્યારે નાણાકીય સહાય આપે એટલે એને આપણે બેંક કહેવાય
હા એ એ તો તમે સાચું કીધું
હા
સેવાઓ લોકો ના પૈસાની સુરક્ષા કરે છે બચતની ટેવ વિકસાવે છે અને વ્યવસાય તેમજ દેશના આર્થિક વિકાસના મહત્ત્વના ફાળો આપે છે પેલા તો તમને ખબર જ હશે કે એમાં અ બચત અ બચત ખાતું હોય જે સામાન્ય ખાતું છે એમાં લોકો પોતાની છે ને બચત સુરક્ષિત રાખવા માટે બેંકમાં જમા કરે છે અને એમાં એમને થોડું વ્યાજ એમ થોડા રકમ ન વ્યાજ મળે
હા એતો સાચી વાત છે
હા અને આપણે અ જો કોઈ વેપારી હોય કંપની માટે હોય તો એ ચાલુ ખાતું ખોલાવશે તેમાં વારંવાર પૈસા ની લેવડ દેવડ લેવડ દેવડ સરળતાથી આપણે કરી શકીએ છીએ
હા એ તો સાચી વાત છે અને બેંક નુ ઇતિહાસ પણ બેંક નો ઇતિહાસ પણ આમ ઘણો પુરાણો છે કે પેલા સમયમાં લોકો જે સાહુકારો હોય એમની પાસેથી લોકો પૈસા લેતા હતા પછી ધીમે ધીમે આધુનિક બેંક વ્યવસ્થાનો વિકાસ થયો પછી ભારતમાં ભારતીય આરબીઆઈ આપડી બેંક છે દેશની આમ કેન્દ્રીય બેંક છે અને આજે સરકારી ખાનગી સહકારી અને સ્મોલ ફાઈનાન્સ બેંક જેવા ઘણી બેંક કોમ કાર્યરત છે કાર્ય કરતી હોય છે
એટલે તમે કીધું કે અ પહેલા તો પહેલાના સમયમાં હતા સાહુકાર પણ એમની પાસે છે ને એ સુરક્ષ એ સુરક્ષા નતી જે અત્યારની બેન્કિંગ સેવાઓ પાસે છે હા અમુક બેંકો થોડી ફ્રોડ ફ્રોડ નીકળે છે પણ જે અ વિશ્વાસ લાયક બેંક છે ને એમાં જ લોકોને વિશ્વાસ આવે છે અને તે પૈસા એમના રોકે છે અને અત્યારે તો આધુનિક બેન્કિંગ સેવાઓ જ જેમકે ઈન્ટરનેટ બેન્કિંગ મોબાઈલ બેન્કિંગ યુપીઆઈ યુપી આઈ દ્વારા ચુકવણી એ ટી એમ એ બધા જે ઓનલાઈનનું ડિજિટલ પેમેન્ટ થઈ ગયું છે ને એની કારણે તો હવે એના સાઈબર ક્રાઈમ અને ફ્રોડ પણ વધી ગયા છે
હા એ તો સાચી વાત છે ઘણા જાજના આધુનિક યુગમાં તો વધી ગયા છે અને બેંક ના આપડે કાર્યો કહીએ તો બેંક ના મુખ્ય કાર્યોમાં તો લોકો ના પૈસાને આમ જમા રાખતી હોય છે બેંક પછી જરૂરિયાતમંદોને આમ લોન આપતી હોય છે ચેક અને ડ્રાફ્ટની આમ સુવિધા આપે છે પછી પૈસાની સલામત લેવડ દેવડ કરવી એની પણ એ પૂરી પાડતી હોય છે પછી સરકાર ની વિવિધ યોજનાઓ ન લાભ પણ બેન્ક પહોચાડતી હોય છે અને વિદેશમાં નાણાં મોકલવાની સુવિધા આપી એ પણ ઘણી મહત્વની છે કારણ કે ઘણા લોકો આઉટ ઓફ ઈન્ડિયાને વિદેશમાં રહેતા હોય જો એ લોકોને પોતાના પરિવાર માટે મદદ કરવી હોય તો એ લોકો ત્યાંથી પૈસાને રૂપીસ માં કન્વર્ટ કરીને આપડા ભારત પણ મોકલાઈ શકતા હોય છે
હા એવી તમેં ઘણી સારી વાત કીધી અને જોવા જઈએ ને બેંકિંગ સેવાઓના ફાયદા તો અ બેન્કિંગ સેવાઓથી આપડે છેને આપડા પૈસાની સુરક્ષા રહેશે ઘરે પૈસા રાખવા એના કરતા આપડે બેંકમાં પૈસા વધુ સુરક્ષિત રહે છે પછી બચત આપડી બચત કરવાની ટેવ ને પ્રોત્સાહન મળે છે પછી સરળ લેવડ દેવડ ખાતામાંથી આપડે સરળ લેવડ દેવડ કરી શકીએ છે અને આર્થિક વિકાસ એટલે કે બેંકો લોકો પાસેથી જમા થયેલા પૈસા લોન તરીકે આપે છે જેના કારણે ઉદ્યોગો ખેતી અને નાના વ્યવસાયને વિકાસ થાય છે અને જેમ આપડે આગળ વાત કરી એમ ડિજિટલ સુવિધા અત્યારે તો ટેકનોલોજી જેમ આગળ વધી છે એમાં ડિજીિટલ સુવિધા આવી છે મોબાઈલ દ્વારા આપડે કોઈ પણ સમયે બિલ ભરવા કે રિચાર્જ કરવા જેવા અનેક કાર્યો આપડે કરી શકીએ છે અને આ ઉપરાંત જો આપડે વિદ્યાર્થીઓ હા અને આ ઉપરાંત આપણે વિદ્યાથીઓ માટેનું હ મહ બેંકિંગ મહત્વની વાત કરીએ ને તો વિદ્યાર્થીઓ માટે પણ બેંકિંગ ખૂબ મહત્વની છે કેમ કે સ્કોલરશિપ સીધી તેમના ખાતા માં આવી જાય છે ઓનલાઈન ફી ભરાઈ જાય છે અને
બચત કરવાની ટેવ પણ પડે છે જો આ બચત કરવાની ટેવ આપડા આપડે નાના હોય ત્યારથી જ પડે ને તો એક તો ખુબ સારી ટેવ કહેવાય અને આપડે મોટા થઈએ ને પછી વધારે ખબર પડે આપણને ઇન્વેસ્ટમેન્ટનું છે અત્યારે મ્યુચ્યઅલ ફંડને
હા.
અને અ ડિજિટલ વ્યવહારો વિશે પણ જ્ઞાન મળે છે.
હા એ તો તમે ઘણું સાચું કીધું. અને બેંક ના ફાયદા પણ આમ તમે કીધા ઘણા છે કે આપડા પૈસા સુરક્ષિત રેય. આપડી બચત કરવાની ટેવ વધે પછી આપણને સરળ લોન મળી રેય. ઝડપી અને ક્લિયર જે પૈસાની આપ લે જે થતી હોય એ જોવા મળે. પછી સમય અને આપણા મહેનતની પણ બચત થતી હોય. અને ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન પણ મળતું હોય. પણ એની સામે તમે જોવા જાવ તો પડકારો પણ આપણેે પડકારો નો પણ આપડે સામનો કરતા હોઈએ છે કે આપડે જયારે અમુક વાર સાયબર ફ્રોડ થઈ જાય પછી ઓટીપી અને પિન શેર કરવાથી આપડી સાથે છેતરપિંડી પણ થઈ જતી હોય છે અમુક વાર પછી ઓનલાઈન આપણે ઠગાઈ જઈએ અને ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ જાગૃતિ નો તો અભાવ જોવા મળતો હોય છે.
હા એ તમારી વાત સાચી છે તો આપડે એ એ સેવાઓમાં આપણે સાવચેતી પણ રાખવી જોઈએ જેમ તમે કીધું એમ કે ઓટીપી ઓટીપી ની છેતરપિંડી થઈ જાય છે તો આપણે એ ટી એમ પિન થી ઓ ટી પી કોઈને ના આપવો જોઈએ પછી અજાણી લિંક પર આપણે ક્લિક ન કરવું જોઈએ. બેંકની માહિતી આપણે અજાણ્યા વ્યક્તિને ના આપવી જોઈએ અને આપણો પાસવર્ડ છે ને એ આપણે મજબૂત રીતે રાખ મજબૂત રાખવો જોઈએ જેથી કોઈ અ કોઈ એને હેક ના કરી શકે પછી છે ઓનલાઈન છેતરપિંડી થી પણ સાવચેતી રાખવી જોઈએ એટલે આ બધા અ જેમ આપણે આગળ વાત કરી હતી એમ એના ફાયદા પણ હોય અને ગેરફાયદા પણ હોય. આપણે એને સાવચેતીથી વાપ એનો ઉપયોગ કરયે ને તો તેનો ફાયદો આપણને મળી શકે છે.
હા એ તો તમે સાચી વાત કીધી ને બેંક સેવાઓ માત્ર પૈસા જ જમા રાખવાની વ્યવસ્થા નથી પરંતુ વ્યક્તિ, સમાજ અને દેશ આર્થિક વિકાસ ને પણ આધાર સ્તંભ માનતા હોઈએ છે આપણે અને આજના સમયમાં દરેક વ્યક્તિ એ બેન્કિંગ નું જ્ઞાન મેળવવું જોઈએ અને સુરક્ષિત રીતે તેનો ઉપયોગ કરવો પણ એટલો જ જરૂરી છે સાચી બજારતામ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. અને વિશ્વાસનીય બેંકિંગ સેવા એ બચતને સુરક્ષા, વિકાસ અને વિશ્વાસ આપે તી હોય છે.
હા. અને અત્યારે તો સરકારે ઘણી બધી અ યોજનાઓ બેંક દ્વારા બહાર પાડી છે જેમ કે જનધન યોજના, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પછી પેન્શનની અનેક યોજનાઓ છે, ગેસ સબસીડી અને અ ખેડૂતોને સહાય પણ કરે છે.
હા.
એટલે આવી ઘણી બધી બેંક બેંક છે ને ઘણી બધી સેવાઓ આપે છે. જેનો આપણે સમજદારી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને ડિજિટલ સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ. અને બચત કરવાની આપણે સારી ટેવ વિકસાવવી જોઈએ. જો આપણે આજે બચત કરીશું તો આવતીકાલે સુરક્ષિત બનશે સેવાઓનો યોગ્ય ઉપયોગ આપણે આર્થિક સમૃદ્ધિ નો એક માર્ગ છે.
હા, એ તો તમે સાચું કીધું વાંધો નહી સારું સારું ચલો પછી વાત કરીશું આપડે હા.
હા, આપડે પણ સારી રીતે ઉપયોગ કરીશું એનો સારું.
હા હા સાચું સારું. હ
હા.